હલો.
હલો.
શું કરો છો?
બસ આ બેઠી છું.
અચ્છા અચ્છા કામ બામ પતી ગયું બધું?
હા બસ ચાલે છે હવે અત્યારે.
અચ્છા શું તમારું જોઈન્ટ ફેમિલી છે, કે ન્યુક્લિયર?
અહ એમ તો બંને કેવા
કેવાય, હા.
એટલે ભો અહીંયા આમ તો અમે ત્યારે રહીએ છીએ મતલબ અલગ થી.
અચ્છા મતલબ આમ હર્ષને ગ્રાન્ડ પેરેન્ટ્સ એડ અંકલ આન્ટીને બધા.
હા ઈ છે ને.
હમ્મ, પણ રહેેવાનું તમારો ફેમિલી વાળા હશે ને અત્યારે?
હા, મતલબ આમ ફેમિલી છે પૂરી બટ અમે ચાર સેપરેટ રહીએ છીએ.
અચ્છા અચ્છા એટલે આમ તો કાઈડ ઓફ ન્યુક્લિયર જેવો જ.
હા, એ આ.
બરાબર શું જોઈન્ટ ફેમિલીમાં મજા આવે કે એકલા રહેેવામાં?
આમ બંનેમાં આવે કે ભાઈ
હા એ જ રાઈટ મતલબ હવે અમે ચાર હોય એ તો અમને મતલબ અમને અમારી સ્પેસ મલી જાય એમ કે ભાઈ અમારે જે કરવું હોય અમે કરી શકીએ. અને ક્યારેક ક્યારેક હા કંટાળો પણ આ આવે કે ભાઈ ચાર ત્રણ ફેમિલી હોય તો એવું કે ભાઈ બધા જોડે વાત પણ કરી શકીએ આપણે એકલું ફીલ પણ ના થાય.
એવું છે, મતલબ બને પોત પોતાની જયારે સિચ્યુએશન હોય પ્રમાણે છે, જોઈન્ટ ફેમિલીમાં પણ એવું છે, કે જ્યારે અમુક ટાઈમ પર એવું કે હા બધા જોડે મલીને બેસીએ તો એમાં બો મજા આવે અન પ કે જોઈન્ટ ફેમિલીમાં અમુક વાર હોય ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તેમના થોડા ઓલ્ડ વિચારો હોય ઓલ્ડ જનરેશ ના છે, તો અમુક વસ્તુ પર રોકટોક કરે તમને
તો બો જ આવે છે, હ
એમાં તો થાય કેમ કે એમની આખી એક જનરેશન ગેપ આઈ જાય એટલે એવું તો થોડું ઘણું રહેવાનું જ
હા એજ
એ લોકો તો કેવુ કે ભાઈ ફોન લઈને બેઠા રહો છો અરે પણ એમાં અમે કામ કરીયે છીએ ઘણી વાર
હા. મતલબ કામ કરતા હોઈએ ને તો એ ના જોવે કે કામ પણ કરીએ છીએ આપણેે
હા.
અને જયારે બસ ફોન લીધો હોય ને તો ત્યારે જ એમને દેખાય કે ભાઈ હા ફોન જોવે છે.
હા. એ જ પછી કશક બહાર જવું હોય તો એમને એવું કે ભાઈ રોજ રોજ બહાર જવાનું આ તે આપણા ફેમિલી મેમ્બર તો એ સમજે
હા‌.
એટલે સારું
અવે મતલબ કઈક કઈક હોય કઈ લેવું પણ હોય કઈ કરવું હોય તો મતલબ પેરેન્ટ્સ ને આ પણે કહી શકીએ એક વખત બટ જોઈન્ટ ફેમિલીમાં હોઈએ તો બધાને ના કહી શકીએ
હા એ અને જોઈન્ટ ફેમિલીમાં બીજા મતલબ અંકલ આંટીના અને એમના હા એ છોકરા હોય તો એ પ્રોબ્લેમ પણ રહે કે ભાઈ એ લોકો આવું કરે છે, અમે આવું કરીએ છીએ આ તે મતલબ કમ્પેરિઝન કરવા લાગે લોકો
એ જ કમ્પેરિઝન મતલબ આ લોકોનો ક્યારે એન્ડ જ નથી થતો એમ કેવાય ને તો
તો એજ થાય છે, ઘણી વાર મતલબ સમજીને રહે તો ઠીક છે, બાકી તો કેવું કમ્પેરિઝન કરે કે ભાઈ એમને આ કર્યું તો મારે પણ કરવું છે, પણ એ જરૂર હતી તો કર્યું એવું બધી વસ્તુમાં એવું જરૂરી થોડી ને છે.
હા એજ ને મતલબ એ લોકો આમ બધી વસ્તુમાં મતલબ આમ કોઈ કોઈ વસ્તુમાં સપોર્ટ કરે તો કોઈક વસ્તુ જ્યાં એકચુઅલ સપોર્ટ જોઈતો હોય ને ત્યાં ના મળે આપડને
હા, એ જ એનાથી બેટર કેવાય, ઓલું છે ને નાનું કુટુંબ, સુખી કુટુંબ
હા.. હા, એજ
એજ, મતલબ ઠીક હે, કે કોઈક- કોઈક વાર મલીએ પણ, રોજ જોડે રહેવું એ થોડું ડિફિ
હા, ડિફિકલ્ટ તો હોય છે, મીન્સ આપડે પોતાનું જ ધ્યાન નથી રાખવાનું પડતું, મતલબ બધાનું ફેમિલી મેમ્બર્સ નું વિચારવું પડે.
હા, એને પાછું પર્સનલ સ્પેસ પણ ના મળે લાઈક, તમે સારી રીતે ચડીને કશું ના કરી શકો, વાંચવા બેસીએ તો એમ થોડી વાર પછી ડિસ્ટર્બન્સ આઈ જાય, આ તે
હા, એતો થાય છે.
પણ આમ શું કે ઘણી વાર એવું થાય કે, ઓ ભાઈ જોઈન્ટ ફેમિલીમાં રહીએ તો કેટલી મજા આવે લાઈક બધા જોડે-જોડે હોઈએ થોડો સપોર્ટ રહે.
હા, મતલબ જોઈન્ટ ફેમિલીમાં મજા એ ત્યારે આવે કે ભઈ બધા જ ફેમિલી મેમ્બર એક સરખા હોય, મતલબ સમજી શકતા હોય આપણને અને થોડું એન્ટરટેન હોય, એન્ટરટેનિંગ હોય તો સારું લાગે.
આ હવે, બધાની મેન્ટાલિટી સેમ હોય એવું તો પોસિબલ છે નહી, હા એ તો છે. એ મતલબ ઠીક હે, જોઈન્ટ ફેમિલીમાં કઝિન સારા હોય ને તો બોવ મજા પણ આવે.
હા, એ જ હવે મારે કઝિન્સના નામે એટલા બધા કોઈ કઝિન્સ નથી. તો આમ ચાલી જાય હવે
હા, એ તો છે, બાકી આમ મારે પણ એવું કંઈક કે, એટલા ખાસ કઝિન્સ છે નઈ પણ આમ એ વસ્તુ હો કે ભાઈ કઝિનને એ સારા હોય ને તો બહુ મજા આવે, લાઈક ફ્રેન્ડસ ની બી એટલી જરૂર ના પડે તમને, સાચી વાત છે. તમારે કેવું છે? મારે પણ ન્યુક્લિયર ફેમિલી
સરસ
એટલે મતલબ પહેલાં અમે લોકો બધા જોડે જ હતા, પણ પછી વચ્ચે થોડોક ઈસ્યુ થઈ તો એના લીધે બધા જુદા પડી ગયા, હા.. મતલબ સેમ અમારે પણ એવી જ પ્રોબ્લેમ હતી. એ તો બધાને એ ઈસ્યુ ના લીધે જ અલગ થાય છે, હા.. હા
એજ બાકી આમ, બાકી આમ તો ક્યાંક બહાર જવું હોય, ફરવા જવું હોય
હોય, તો બધા સાથે જ જઈએ.
એજ મતલબ મારા મમ્મીને અને મારા અંકલનું એ બધાનું ડ્રીમ હતું કે આપડે લોકો લોકો ક્યારે અલગ નહી થઈશું બધા જોડે જ રહીશું. મતલબ ઠીક હે, એની બી એક અલગ મજા હોય કે અલ, જોડે રહેવાની પણ થોડાક ઇસ્યૂ, હા થઈ ગયા એના લીધે, પછી કેવું કે, સાવ કે બોલવા લાયક પણ ના રે, એનથી બેટર કે જ્યાં સુધી સારું હોય ત્યારે જ અલગ થઈ જાવ, હા એજ ને, એટલે.. ઠીક હે પછી પછી કેવું બોવ વધારે ઝઘડો વધી જાય ને તો કેવું થાય કે આમ, સામસામે મળે ને તો આમ બોલવા લાયક પણ ના રહે, એન થી બેટર હે કે, હા એ જ
મતલબ બહુ બધાને મેં જોયા છે ફેમિલી મેમ્બર્સ ને જ, કે ભાઈ અ મતલબ બે બ્રધર્સ હોય છે, અલગ થઈ ગયા હોય કોઈ ઈશ્યુ ના લીધે ક્યાં મલે ને તો એ લોકો વાત પણ નથી કરતા હોતા
હા એજ એનથી તો બેટર હે કે જ્યાં સુધી સારું છે.
હા અને તમે ઇ ફોલો કરાવો તો તમને આમ ક્યારે પણ એમને મલીએ ને તો આમ એક એક્સાઈટમેન્ટ પણ હોય તમે વાત પણ કરો એમના જોડે
હા અને તમારી પોતાની સ્પ્લેસ પણ જાય એજ બરોબર છે, કેમ કે જોઈન્ટ ફેમિલીમાં બધા સરખા ના હોય એટલે ઝઘડા તો થવાના છે, અને એમાં એ શું કે ગર્લ્સ વચ્ચે વધારે થાય એકવાર
હા કરી
મોસ્ટલી ઓલું છે, ને કામ ના લીધે ને એના લીધે થાય કે મે કામ કર્યુંને આ કામ નથી કયુઁ આ
હા કેમ કે મતલબ એમ કેહેવાય ને કે છોકરીઓ
છોકરીઓ પણ એમના રીત રાઈટ જ હોય છે, મતલબ એમ કે ભાઈ મેં આ કામ કર્યું
કે એમ ત્યાં ના કર્યુંને
હા એ છે, બધા પતલબ પોતપોતાની રીતે કે સમજી લેવું જોઈએ કે એને કર્યું છે, તો મારે પણ કરવું જોઈએ એ વસ્તુ અલગ તમે બીમાર છો કઈ ઈસ્યુ છે, તો કરી લે એ વસ્તુ અલગ છે. બાકી તમે બેસી રહો ને એ સામે વાળું કામ કરે તો પણ છે, એને ભી એવું થવાનું છે, કે હું આટલું કામ કર્યું ને એ કઈ પણ નથી કરતા
હા એ તો થવાનુ જ છે. એટલે બધો
હમ પછી ઓલો છે, બે અલગ અલગ શું કેવાય એક હા હાઉસવાઈફ અને સેકન્ડ જોબ કરતી હોય તો પણ થોડા ઈસ્
હા એ પણ થાય છે.
કેમ કે ઘરે જે કામ કરતું હોય એને એવું હોય કે ભાઈ હું ઘરનું બધું કામ કરું છું અને જોબ વાળાને તો અલગ જ ઘમંડ હો કે હું જોબ કરું છું આમ કરું છું
હા મતલબ એ છે, ને બંને પોત પોતાના રીતે આમ કેહેવાય તો રાઈટ છે, પણ આમ થોડો એ લો કોમાં ઈગો પણ હોય જ છે.
હમ એજ એટલે મતલબ એ વસ્તુ એ સમજવું જોઈજ જોબ વાળા એ પણ સમજવું જોઈએ કે હું જોબ એના લીધે જ કરી શકું કે ભાઈ એ ઘરે બધું કામ કરે છે, ત્યારે મને જોબ કરવા મળે છે. અને ઓલાને એમ પણ સમજવું પડે કે ભાઈ હું ઘરનું કામ કરું છું પણ એ જોબ પણ કરે છે, પૈસા પણ કમાય છે, તો ઈગો ના રાખવો જોઈએ કોઈ બન્ને માંથી કોઈ પણ વસ્તુમાં એકબીજા માટે ઈગો ના હોવો જોઈએ ક્યારે મતલબ હમ. ઇગો જ બધી વસ્તુ ઇગો જ બધી વસ્તુ બગાડે છે.
હા એ જ મેન
મેઇન પ્રોબ્લેમ એજ છે. હા એ જ કોઈ બી રિલેશનમાં જો ઈગો આવી ગયો ને એટલે પછી એ રિલેશનનો એન્ડ આયી જ જાય હમમ બાકી કો
બસ કઈ નઈ હવે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, એટલે બસ હવે
જો જોઈન્ટ ફેમિલીમાં હોય ને તો એ પણ થોડું ઇસ્યુ રે કોલેજમાંનું કોલેજ હોય તો લાઈક કેમ કે આ ભાઈ એને રેડી થવાનું આ તે બૉવ પ્રોબ્લેમ આવી જાય અને એમ એ એ વસ્તુ છે કે ટાઈમ ટુ ટાઈમ તમે કસે જઈ ના શકો જોઈન્ટ ફેમિલીમાં.
હા, એઈ જ હવે મતલબ હું અહ મારી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે.
છે બટ આમ હું મતલબ અમદાવાદ થી છું પણ હું રહતી નથી અહીંયા. અચ્છા એટલે મારી ફેમિલી છેને મતલબ બીજે રહે છે.
બટ હવે કોલેજ નું એડમિશન અહીંયા લીધું છે. એટલે મતલબ મોટા પપ્પા છે એમના ત્યાં સ્ટે કરવું પડે.
અહ ઓ તો એ કઇન્ડ ઓફ થોડો ઈશ્યુ જ છે મતલબ ઠીક એ મોટા પપ્પા છે પણ તો એ ફેમિલી જેવા ફ્રી ના રહી શકીએ તમે.
હા, આમ જોઈએ તો બધી વસ્તુ ફ્રી બટ આમ કેમ ક્યારેક બહાર જવાની ઈચ્છા હોય કે ભાઈ ફ્રેન્ડ્સ છે તો એ લોકો જોડે જવું છે.
છે.
તો એ બધું પોસિબલ નહિ થતું.
હા, એજ મતલબ એમને બધું એક્સપ્લેન કરવું પડે અને એમ થોડું ઓલું થાય કે આ છે તે છે
હા એ જ પછી પપ્પા ને કઈક કહી દે તો પછી એ પણ પછી પપ્પા ઓને પણ એવું લાગે કે ભઈ એ ત્યાં ભણતી નથી
હા, મતલબ બધ એ કઈ રીતે કે છે એની ઉપર ડિપેન્ડ કરે. કઈ નહીં નહીં એ પણ થઈ જશે. બટ એમને રિયલાઈઝ નથી થતું કે સામે વાળા ને સપોર્ટ લાગે છે કે શું લાગે. છા હા એ મતલબ ઠીક એ રીતે કે કે નહી નહી ફ્રેન્ડસ જોડે જઉં બી જોઈએ ઠીક છે પણ અમુક લોકો એ વાત ને વધારી ને કે તો પ કે ફેમલી વાળા ને શું લાગે.
પછી પપ્પા ને ને મમ્મી ને સમજાવવું પડે કે ભાઈ આવું નોતું અને બધા ના
હા.
પછી એક વાત કે શું કેહેવાય આપડે પણ થાકી જઈએ બધાને એક્સપ્લેન કરતા કરતા એટલે પછી એક એવો સ્ટેજ આવે કે ભાઈ આપ છોડી જ દઈએ એક્સપ્લેન કરવાનું.
હા, એજ થાય લાસ્ટમાં એજ થાય પછી. હા, ચલો તો બાય હવે. ઓકે બાય. હા.